હેલો. કેમ છો તમે, મજામાં છો ને? બસ મજામાં જ છીએ. તો આજે આપડે કયા આપડે ઉદ્દેશ ટોપિક પર વાત કરવાના છીએ?
શું, અવાજ નથી આવતો.
આજે આપડે કયા ટોપિક પર વાત કરવું જોઈએ?
જે આપડે અહ મો બાઈલ અહ
હ
આધુનિક ટેકનોલોજી વિશે વાત કરવી જોઈએ મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી.
આજે આજના જમાનામાં જેમ કે આપણે જોવે કેટલી ટેકનોલોજી વધી ગઈ છે. મોબાઈલમાં જોઈએ કે પછી કોઈ બીજા સાધનોમાં જોઈએ. આજે ટેકનોલોજી એ આપડું બધું કામ એટલું સરળ બનાવી દીધું છે એની તો વાત જ નહી કપડા ધોવા માટે વોશિંગ મશીન કોલ કરવા માટે મોબાઈલ ફોન પછી એમ જોએ તો હવા ખાવા માટે પંખાઓ ટેકનોલોજીકલ પંખાઓ અલગ પ્રકારના વધારે ઠંડુ દો રૂમ જોયો તો એ સી આપડા પર બધા પ્રકારના ઉત-ઉત્પાદનો આવી ગયા છે.
બિલકુલ સાચી વાત આજે મોબાઈલ અને સોશિયલ મીડિયા ખુબ જ આગળ વધી રહ્યું છે. મને તો લાગે છે. કેમ કે આજના યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનને એક અહ અભિન્ન અંગ જેવું ઉ બની ગયું છે એવું લાગે છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી તેના આપડે ઉપયોગ કરીએ છીએ, એવું નથી લાગતું?
મને તો એવું જ લાગે છે આપડો દિવ-દિવસની શરૂઆત જ મોબાઈલ માં સોશિયલ મીડિયા યુઝ કરવાથી થાય છે, અને જયારે સુવા જઈએ એ પેલા બી આપણે સોશિયલ મીડિયા જોઈએ છે. સોશિયલ મીડિયા જેવા કે આપણે ઈન્સ્ટાગ્રામ થઈ ગયું, વોટ્સઅપ થઈ ગયું, ટેલિગ્રામ થઈ ગયું. એનો અલગ અલગ એ પ્રકાર યુઝજ પણ આપણે કરતા હોઈએ છીએ. જેમકે ઇન્સ્ટાગ્રામમાં આપણે મોસ્ટલી ઘણા વખતે આપડે ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ મમ ટાઈમને પસાર કરવા માટે સમયને પસાર કરવા માટે કરીએ છીએ. તેમાં અલગ અલગ પ્રકારની રીલો જોઈ વિવિધ પ્રકારની ઇન્ફોર્મેશન લઈ અને જ્ઞાન મેળવીએ છેએ. તેવી જ રીતે યુટ્યુબ નો આપણે ઉપગ ભણવા માટે શિક્ષણ માટે કરીએ છીએ અને ટેલિગ્રામમાં કેટલીક વાતો કરવા ચેટિંગ કરવા જેવી વસ્તુઓ માટે ટેલિગ્રામ નો ઉપયોગ કરીએ છે.
સાચી વાત છે મોબાઈલ અને સોશિયલ મીડિયા આજે એટલું બધું આગળ વધી ગયું છે કે એમાં ઘણા બધા આજકાલ સ્કેમ પણ ચાલે છે. તો આપડે મને તો
તમારો અવાજ નહીં આવી રહ્યો.
હ મારો અવાજ આવે છે?
હા આવે છે.
હ સોશિયલ મીડિયા જેમકે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ટેલિગ્રામ તમે કીધું પ્રમાણે લોકોને જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
તેના ઘણા બધા ફા તેના ઘણા બધા ફાયદા છે પરંતુ તેના વધુ પડતો ઉપયોગ કરવાથી તે ઘણું બ નુકસાન પણ થાય. શકે છે એવું મને તો લાગે છે.
આપડે એક ટોપિક પર વાત કરવી જોઈએ જેમ કે મેં તમને ફાયદા કું અને તમે મને નુકસાન ગણાવો. તો તમે પહેલા નુકસાન ગણવાથી મને ચાલુ કરી શકો છો.
હ સોશલ મીડિયા નો ઉપયોગ કરવાથી મતલબા પતા પણ અસર થાય છે
થોડો ફનીચર થાય છે.
હલો!
પવન નો વધારે અવાજ આવે છે તમારે થોડી સાત જગ્યામાં જવું જોઈએ.
હલો!
છે.
અજે મતલબ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે કે વિદ્યાર્થીઓ તેઓ ભણવા પર ધ્યાન નથી આપતા પરંતુ તે લોકો વધારે ટાઈમ સોશિયલ મીડિયા અને મોબાઈલ મા જ લગાડે છે એવુ મને લાગે છે.
તમારી વાત તો બિલકુલ સાચી છે કે આજે ના બાળકોમાં વધુ પડતો ઉપયોગ આ સોશ શિયલ મીડિયાનો સોશિયલ મીડિયામા જ નાખે છે અને ભણવા આપતા નથી પરંતુ કેટલાક એવા શી વિદ્યાર્થીઓ છે જેઓ સ્કૂલ શાળા એ જવા જઈ શકતા નથી કે કેટલા એવા સ્ટુડન્ટો છે કે જેમને ઓનલાઈન ક્લાસીસો ચાલે છે ઓનલાઈન ક્લાસીસ ચાલે કે તો એ માટે સોશિયલ મીડિયાની બહુ અગત અગત્ય છે કોઈ બી પરીક્ષા હોય કોઈ બી સ્ટુડન્ટ એ તો આજે સોશિયલ મીડિયા દ્વારા એ સરળ થઈ ગયુ છે.
હા બિલકુલ સાચી વાત પણ આજના સમયમાં મોબાઈલ નો વધુ પડતો ઉપયોગી ગંભીર સમસ્યા બની રહ્યો છે ઘણા લોકો મતલબ કલાકો કલાક સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે જેને કારણે અ હેલ્થ પર પણ ઘણી બધી અસર થઈ શકે છે એવુ મને લાગે છે.
એ વાત તમારી સાચી છે કે આજના જમાનામાં લોકો જોઈએ છ કલાક પાંચ કલાક જીવનનો એક મહત્વપૂર્ણ ટાઈમ એટલે મોબાઈલ માં જ આપી દે છે જે બહુ ખોટી વાત છે પરંતુ તે જ વ્યક્તિઓ અગર તે ટાઈમને સોશિયલ મીડિયા આપ પે પરંતુ કોઈ એવો કન્ટેન્ટ કે વિડીયો જોવે કે જેનાથી તેમનું જ્ઞાન વધે તો એ બહુ સારી વાત છે અને સોશિયલ મીડિયા થી એક બહુ વધારે લાભદાયક કામ એ છે કે કોઈ બી ન્યૂઝ આપડને જલદી જોઈતી હોય તો સોશિયલ મીડિયા દ્વારા બહુ ઈઝીલી મળી જાય છે.
હા બિલકુલ સચી વાત ઘણા લોકો કલાકો મતલબ ઘણું હમણાં ના બાળકો બધા યુવાનો બહાર રમવાના બદલે આખો દિવસ મોબાઈલમાં જ ગેમ રમે અથવા સોશિયલ મીડિયા પર રહે છે. તો એ પણ એક ગંભીર મુશ્કેલી જે એવું લાગે મને
હા એ વાત તો તમારી સાચી છે કે સોશિયલ મીડિયા એડિક્શન બી બની શકે છે સોશિયલ મીડિયાની લત લાગવી ખૂબજ સરળ છે કારણ કે સોશલ મીડિયા એવી રીતના આપને બતાવે છે જેવુજ જે આપણે જોવા માંગીએ એજ વસ્તુઓ બતાવે છે જેના કારણે એ વ્યક્તિને તેમાં મન લાગી જાય છે અને તે લોકો એ એથી દૂર જઈ શકતા નથી
હા બિલકુલ સાચું તેમાથી શારીરિક કસરત તેને તમને તમને એવું નથી લાગતુ કે મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે શારીરિક કસરતો ઓછી થઈ ગઈ છે સપોટ જેવી મતલબ સ્થળાંતર ઓછું થઈ ગયું છે
હા સોશિયલ મીડિયા ના લીધે કારણે ખૂબ જ ઓછું થઈ ગયુ છે કારણ કે જે પહેલા કામ આપણે લેટ ર રાખવુ લખવું પછી એને આપવા જવું પોસ્ટ ઓફિસમાં એજ કામ હવે સોશિયલ મીડિયા અને કોલ દ્વારા આપડે મોબાઈલ થી જ કરી શકીએ છીએ
હા બિલકુલ તને સાચી વાત લાંબા સમય સુધી મોબાઈલ વાપરવાનો આંખોમાં દુખાવો થાય છે માથાનો દુખાવો થાય છે ગરદનનો દુખાવો થાય છે અને ઊંમમાં પણ તકલીફ થાય છે એવુ મને તો લાગે છે
જો આપણે ઊંઘવાના એક કલાક પહેલા સોશિયલ મીડિયા અને મોબાઈલ જોઈએ તો એના કિરણોના કારણે આપણે સુઈ નથી એ તમારી વાત બિલકુલ સાચી છે પરંતુ સોશિયલ મીડિયા ના કેટલા જેવા ફાયદાઓ છે જેના કારણે ખુબ જ સરળ થઈ ગયું છે વસ્તુ આજે તો ઓનલાઈન ક્લાસીસ જ્યાં ઓનલાઈન ભળતણ ચાલુ થઈ ગ્યુ છે ઓનલાઈન જ બધી પ્રવૃતિઓ થવા લાગી છે બધા હમણાં એડવર્ટાઈઝમેન્ટ મતલબ જાહેરાત માટે બી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે છે કેટલી વસ્તુઓ સરળ પણ થઈ છે આપણે સોશિયલ મીડિયાના ઉપયોગોમાં જોવા જઈએ તો
હા પણ સોશિયલ મીડિયા ના કારણે ઘણા બધા નુકસાનો પણ થાય છે એજ રીતે એવુ મને લાગે છે
મને તો એવું લાગે કે નુકસાન અને ફાયદા બંને છે એ તો વ્યક્તિ ઉપર ડિપેન્ડ. કરે છે કે વ્યક્તિ ફાયદાઓ લે કે નુકસાન લે અગર તે જેવા ટાઈપનું જેવા પ્રકારનું એમાં કન્ટે. તે વિડીયો જો એવા. કર એને જ્ઞાન કે પછી નુકસાન થશે.
હા બિલકુલ સાચી વાત. ખદના લોકો સોશિયલ મીડિયા અને મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર ભૂલે જ જાય છે. ખોટા સમાચાર ફેક ન્યૂઝ અથવા ગમે તેવી અફવાઓ સોશિયલ મીડિયા દ્વારા ખુબ જ ઝડ ઝડપથી ફેલાય છે જેના કારણે ઘણા બધા નુકસાન પણ થાય છે એમ શ લાગે છે મને તો.
હા એ વાત બી છે નુકસાન અને ફાયદા બને છે સોશિયલ મીડિયાના પરંતુ આપણે ઉદ્યોગો પર બી. થડા હમણાં જે ઉપકરણો છે એના પર બી વાતો કરવી જોઈએ જેમકે પેલા કોઈના. જીવનમાં એસી હતી જ નહી પરંતુ આજે બધા એસી એસી વગર કોઈને ઊંઘ પણ નથી આવતી. તો એના પર તમારું શું કેવું છે.
હા બિલકુલ સાચી વાત છે. પણ આજે મોબાઈલ અને સોશયલ મીડિયાને કારણે સાઈબર ક્રાઈમ. ઓનલાઈન ચિત્રપતિ અને હેકિંગ જેવા બનાવો વધી રહ્યા છે જેમાં ઘણા લોકો પો. ની અંગત નહ પણ. તેઓ આપી રહ્યા છે અને તેઓના મતલબ સ્કેમ થવાના ચાન્સ. ગયા છે એવું લાગે છે મને.
હા એ વાત તો તમારી સાચી છે પરંતુ એક બધાથી મોટો લાભ હમણાં સોશિયલ મીડિયા દ્વારા થઈ રહ્યો. શોપિંગ હમણાં આજના જમાનામાં આપણે ઓનલાઈન બધી એપ દ્વારા. કોઈ પણ વસ્તુ આપણે ઘરે જ કોઈ પણ કોઈ પણ પેમેન્ટ કર્યા વગર. કેશ ઓન ડિલિવરી દ્વારા મંગાવી શકીએ છીએ જેના દ્વારા આપણે હમણાં જયારે જે વસ્તુ જો. જોઈએ કોઈ અલગ જગ્યા થી જોઈતી હોય કોઈ બીજા દેશ થી પણ જોઈતી હોય એ પણ આપણે આજના જમાનામાં મંગાવી શકીએ છીએ તો એ સોશિયલ મીડિયાનો સૌથી મોટો બેનિફિટ થયો છે આપણને.
હા બિલકુલ સાચી વાત છે તો સોશિયલ મીડિયાને ઘણા ખરા ફાયદા પણ છે પણ તેની સામે ઘણા ખરા નુકસાન પણ છે જેમ કે
જેમકે સોશિયલ મીડિયા પર બીજા લોકોનું જીવન અ આખું તેમાં બતાવે છે મતલબ તો તેઓને પર્સ પોતાની પ્રાઈ પ્રાઈવેટ લાઈફ પણ શેર કરે છે. તમે ઘણી બધી અગવડો આગળ જતા પડી શકે. છે
હા એ બી તમારી વાત સાચી છે કેટલી અગવડો થતી હોય છે સોશિયલ મીડિયા ના કારણે પણ એના સામે આપણે ફાયદા પણ જોઈએ તો આપણે સોશિયલ મીડિયાને બંધ કરવો એ ઉપાય એનો છે નહી આપણે સોશિયલ મીડિયા પર અવેરને પ્રોગ્રામ જાગૃતિ ના પ્રોગ્રામો આપણે જેવા નાખીએ તો લોકો એના દ્વારા કેટલી વસ્તુઓ શીખી શકે છે અને સોશિયલ મીડિયાથી થતા કેમો થી બચી શકે છે.
હા સાચી વાત પણ સોશિયલ મીડિયાના કારણે પોતાને મતલબ. અ. પોતાને અ સોશયલ મીડિયાથી પોતાને કંટ્રોલ રાખવો જોઈએ મતલબ એટલું બી યુઝ ની કરવા ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેનો લીમિટેડ કરવા જોઈએ. મતલબ બો ઉપયોગ નહી કરવો જોઈએ એવું લાગે છે મને તો.
મને બી એવું લાગે છે સોશિયલ મીડિયા નો ઉપયોગ જેટલો આપણેે કંટ્રોલ માં કરી શકીએ છીએ એટલું સારું છે જેટલો ઉપયોગ આપણે એનો વધારશું અને કામ વગરનો ઉપયોગ સોશિયલ મીડિયા નો કરશું એટલો જ આપડો સમય ની બરબાદી થશે.
હા બિલકુલ સાચી વાત છે ટેકનોલોજી આપણા જીવનને એની સાથે ઘણા બધા નુકસાાનો પણ
હા એજ એ તો વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે કે બેથી લાભુ લે કે પછી નુકસાન લે.
હા બિલકુલ સાચ તો આ જતેગ વાત કરતા.
ઓકે આજે આ ટોપિક પર વાત થઈ ગઈ છે તો હવે પાછા આપડે મળીશું ત્યારે કોઈ બીજા ટોપિક પર વાતો કરીશું.
ઓકે.